શું કરતા છો?
તમે કાં છો?
હુ હમણાં મામાના ઘરે આવ્યો છું કેમકે હવે ઘણા બધા તહેવાર આવતા છે એટલે હુ ઘ ત્યાં મામાના ઘરે જઈને ખુબ જ સારી રીતે આ બધા તહેવાર ઉજવવા માગુ છું કેમકે ત્યાં મારા કેટલા બધા દોસ્તારો અને મારા મામાનો છોક છોકરાઓ છે જેમના સાથે હું ખૂબ જ સારી રીતે મારી દોસ્તી છે જેથી તેમની સાથે મને તહેવાર ઉજવવા ખૂબ જ ગમે છે.
અત્યારે કયો તેહવાર ચાલે ચાલી રહ્યો છે.
અત્યારે હોળી અમે ધોળ નો તહેવાર આવી રહ્યો છે અમે તો અમારા બધા ભાઈઓ ભેગા મળે ને હ હોય. તહેવાર ઉજવતા હોઈએ છીએ કેમ કે આ બધા તહેવારોમાં બધા પરિવાર સાથે ભેગા મળીને આપ તહેવાર ઉજવવા જોઈએ હાલના સમયમાં જોઈએ કે કેટલાક લોકો એવા હોય કે તેઓ કામ કરવા માટે બાર દ શહેર હોય છે અને તેઓ પોતાના પરિવાર સાથે આ બધા તહેવાર ઉજવી શકે. તેથી આપણે આ બધા તવારો સાથે અને પોતાના પરિવાર ના લોકો સાથે ગમાંય ને તહેવારો ઉજવવા જોઈએ.
હા અમારા ગામમાં પણ આ હોળી નો તહેવાર તો સૌ હળીમળીને જ ઉજવશે. છે કારણ કે હરિને તહેવાર એટલે આપણા પરિવાર માટેનું સંમેલન એમ કહેવાય છે કારણ કે જે પણ દૂર દૂર ના લોકો હોય છે એ લોકો પોતાના વતન વતની હોડી ઉજાવા માટે આવતા હોય છે એટલે કહેવાય છે ને કે દિવાળી તો જ્યાં હોયતા પણ હોળી તો ઘરે ને ઘરે એમ કેવાય છે એટલે બધા હોળી માં તો સૌ ઘરે બેઠા આવી જતા હોય છે અને સૌ પરિવાર ને મળતા હોય છે. એમ હોડીનો તહેવાર ઉજવવામાં ખુબ જ મજા આવી જતી હોય છે અમારા ગામડામાં તો કેટલાક એવા કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે એ કાર્યક્રમોમાં કેટલાક છોકરાઓ તો હોડીને હોડી માટે પૈસા ઉઘરાના એમ રમત ગમત જેવા આવતા હોય છે અમને ખુબ જ મજા આવી જતી હોય છે.
હા હોળીમાં તો બધા જ નાના છોકરાઓ ખુબ જ ખુશ થઈ જતા હોય છે, અને આ હોળી જેવા તહેવારોમાં તો બધાના બાજુ ખુબ જ નાના મોટા મેળાઓ ભરાતા હોય છે, જેમાં જઈને નાના છોકરાઓ ખુબ જ ખુશ થઈ જતા હોય છે, કેમકે ત્યાં મેળામાં ચકડોળ નવાં નવા કપડાં હોળી જેવા અને પિચકારી જેવા સાધનો વડે તેઓ હોળ રમી શકતા હોય છે, અને તેઓ પોતાના પરિવારના અભ્યવટના દ્વારા તેઓ ખરીદતા હોય છે.
હા અમે પણ એમ હોળી ના તહેવારોમાં અમે સૌ પરિવારો મેળામાં જતા હોય છે હું તો ચકડોળમાં પછી બ્રેક ડાન્સમાં પછી મને ગમતા રંગો વસ્તુઓ રીતે ખરીદી કરી કારણ કે . આપડા મિત્રો સાથે ધૂળેટી રમવા માટે ખુબ જ મજા હું તો ધૂળેટી ના એક દિવસ પહેલા જ બધી તૈયારી કરી મુકતો તે રંગોની પછી મજા આવી જતી હોય છે, કારણ કે અમારા બાજુ તો બધા છોકરાઓ હળીમળીને ધૂળેટી નો તહેવાર ઉજવતા હોય છે, સૌ એવા પોતાના મિત્રોને રંગ લગાડવા માટે ઉત્સાહિત હોય છે, એટલે અમે તો સૌ ભેગા મળીને જે પણ મિત્ર હોય જે ઘરે મળે એટલે અમે તેને રંગોથી છટકાવ કરીને એને ધોળેટી નો તહેવાર ઉજવીને મજા આવી જતી હોય છે.
અમારા બાજુ પણ આવુંજ થાય બધા કેટલાક છોકરાઓને તો કાદવ લગાડી આપે અને આવા ગંદા કલરથી પણ એકબીજાને છંટકાવ કરતા હોય છે જેથી ક્યારેક તો કેટલાક જગ્યાએ ઝઘડો પણ થઈ જતો હોય છે, અને અમારા સ્થાનિક વિસ્તારોમાં તો કેટલાક ગાડીઓ પાસે તે પૈસા હોળી રમતા હોય છે, હોળીમાં હોળી માટે કેટલીક પૌરાણિક કથાઓ પણ હોય છે, જે આપણને સમજવી જોઈએ અને તે મેં ધ્યાનમાં લેવું જોઈએ.
હા કારણ કે એ આપણું ખુબ જ મુખ્ય તહેવાર અને લોકોનું નવું વર્ષ જેવું હોય છે, આ હોડીના તહેવારોમાં હોલિકાને હોલિકાને સળગાવવામાં આવતી હોય છે, એ એને પૂજવામાં હોય છે એમાં નારિયેલ નારિયેલ પછી અનેક એવી સામગ્રીઓ રાખીને એને એનું કરવામાં આવતું હોય છે સૌ એ સળગાવવા માટે પોતાના ઘરેથી લાકડા સાણીઓ વગેરે લઈને એક જગ્યાએ ભેગા કરીને પછી એને સળગાવતા હોય છે, અને સૌ એ દર્શન કરીને એ ઉજવતા હોય છે, અમારા ગામડાઓમાં તો કેટલાક એવા કાર્યકર્તાઓ હોય છે, જેના દ્વારા બધી માહિતી આપવામાં આવતી હોય છે, હોળી માટેની કારણ કે હોળી માટે બધાને સમજવી જોઈએ એ આપણા માટે ખૂબ જ એવી પ્રેરણાદાયક કથા છે, એટલે એ આપણને ખૂબ જ આપણને જીવનમાં ઉપયોગી થતી હોય છે, આ હોળી ના દિવસ છે, એટલે આપણો રમત ગમત કે પછી મજાક મસ્તી નો દિવસ એમ તરીકે પણ કેહેવાય કારણ કે એમાં આપણે એકબીજાને રંગો રમી એકબીજા પાસે રંગો છટકાવીને રમતા હોય છે, પરંતુ એમાં કેટલાક ભાગો પણ માગવામાં આવતા હોય છે, એટલે નાના છોકરાઓ વાહન વ્યવહાર વગેરે ન પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે, ત્યાં અકસ્માત ના થાય તેનું પણ ધ્યાન રાખવા માટે એટલે મોટા લોકો એ એની માહિતી આપતા હોય છે, તમારા બાજુ કેવું ભાગ કે
હા અમારે પણ નાના છોકરા રસ્તા પર જતા હોય અને જતી હોય તે લોકોથી પૈસા ભેગા કરતા હોય છે, અને હોળી માટે તો અમારા ગામના બધા લોકો એક સાથે મળીને આ તહેવાર ઉજવતા હોય છે. . કે તહેવાર એટલે તો સાથે મળને ઉજવવા વાળો હોય છે, તહેવાર માં બધા લોકો સાથે હોય તો જ મજા આવે અને તેમાં તો નાના છોકરાઓ ખુબ જ ઉત્સાહ હોય છે કેમકે હોળી હોળ તેઓનું . તેઓને મનગમતો તહેવાર છે તેમાં તેઓ ખૂબ જ રંગથી અને પાણીથી એક હોળી રમતા હોય છે, જેવ તેમને ખૂબ જ આનંદ થતો હોય છે, આવા કાર્યો માટે તેઓ હંમેશા તૈયાર હોતા હોય છે. અને હોળી ના દિવસે તો બધા લોકો એક ગામમાં એક જ જગ્યા એ ભેગા મળીને હોળી તેને પ્રગટાવ કરતા હોય છે અને એમાં નાના છોકરાઓ નવા નવા કપડા પહેરીને ત્યાંનો હર્ષ ઉલાસ - વધારતા હોય છે.
હા એ હોળી નો ની તહેવાર તો સૌ જ હોય છે પરંતુ જે આપણે કલરો લગાડીએ છીએ એ આપણેે આપણેે નેચરલ પ્રાકૃતિક કલર હો જોઈએ. એની આપણને અમારા તાં અમારા તો વડીલો વડીલો દ્વારા એની ખાસ માહિતી આપવામાં આવતી હોય છે કારણ કે એવા કેમિકલ વાળા જો કલર આપણે વાપરીએ તો આપણને ખુબ જ નુકસાનકારક બની જતા હોય છે એટલે કેસુડા ના ફૂલ લઈને એના જે કલર બનતા હોય છે એ નેચરલ કલર હોય છે વનસ્પતિ વાળા એનો જ ઉપયોગ કરવા જોઈએ એટલે પાણીનો પણ સદ ઉપપયોગ કરવો જોઈએ ખાસ આપ માહિતી આપવામાં આવતી હોય છે અત્યારના સમયમાં કેટલીક જગ્યાએ તો પાણી પણ મળત તું ન હોવાને કારણે એટલે પાણી સાચવીને વાપરવું અને મર્યાદા પ્રમાણે પાણીનો વપરાશ પણ કરવો જોઈએ અમને તો અનેક પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે
હા તમારી વાત સાચી છે અમારા બાજુ પણ આ નેચરલ કલરનોો જ ઉપયોગ કરવામાં આવે છે અને આ કેસુડો નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આજના સમયમાં જોઈએ તો બજારોમાં ખુબ જ વધુ પ્રમાણમાં કેમ કલ વાળા આ રંગોનું વેચાણ કરવામાં આવે છે આપણે આ બધા કલરો નો ઉપયોગ કરવો જોઈએ નહીં અને ખરીદવો ખરીદવો પણ જોઈએ નહીં અને ખુબ જ લાંબા સમય સુધી ટકી રહે તેવા કલરોનોો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં કેમ કે આવા કલરો આપણા ત્વચા માટે ખુબ જ હાનિકારક હોય છે જેથી આપણને કેટલીક બીમારીઓ પણ થઈ શકતી હોય છે તમારા વિસ્તારમાં આવો કિસ્સો બનેલો છે કે કોઈને આવો કલર કેમિકલ વાળ કલર લાગાવી હોય અને તેઓને ત્વચા પર કોઈ ગંભીર ઈજાઓ થઈ હોય
તેવું કિસ્સો એક એક બનેલો હતો એટલે અમને ખાસ માહિતી આપવામાં આવી હતી એટલે એના એના પસીથી અમને એવી ખાસ નોંધ આપવામાં આવી હતી કે આજ પસી આવા કેમિકલ વાળા કલરો ઉપયોગ કરવા જોઈએ નહીિ એટલે ત્યાર પછી અમે એ કેમિકલ વાળા અમે કલર નો ઉપયોગ જ કર્યો નથી અમને જે પણ પ્રાકૃતિક નેચરલ તરીકે એ જે કે કલર મળરતા છે એનો જ ઉપ ઉપયોગ કરતા છે એટલે અમને હમણાં આજ સુધી એવા કેમિકલ વાળા વાપર્યા નથી એટલે અમને કોઈ કોઈ વાંધો આવ્યો નથી અમારા બાજુ તો હોળીના બીજા દિવસે તો જમાડવામાં પણ આવતા હોય છે અને એવા પ્રાકૃતિક ખેત પ્રાકૃતિક એવા એના વિશે સમજાવવામાં આવતા હોય છે એ કેટલાક નાટકો રચવામાં આવતા હોય છે એમાં મનોરંજન ના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે લોકોને એવી હોડી માટે એના કાર્યક્રમોમાં ખુબ જ મજા આવી જતી હોય છે તમારા બાજુ એવા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે કે
હા અમારા બાજુ પણ આવા કાર્યક્રમો રાખવામાં આવે છે જેથી લોકો આ ખાતરનો ઉપયોગ ન કરે અને કુદરતી ખાતરનોો ઉપયોગ દ્વારા જ ખેતી કરે જેથી તેઓને ખુબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ ગુણવત્તા વાળું પાક મળય રહે અને આવા હોળીના કાર્યક્રમમાં તો આવું બધું થતું જ હોય છે કેમકે આ આપણો મુખ્ય તહેવાર છે આવા તહેવારોમાં આપણે બધા કુટુંબને ભેગા મળઈને કેટલીક વાર જમણવાર પણ રાખવામાં આવતું હોય છે.